હલો હા આવાજ આવે છે ક્યા હા આવાજ આવે છે?
કેમ છો? હા આવી ર
મજામાં છું તમે કેમ છો મજામાં છું તમે કેમ છો?
હું પણ હું હું પણ મજામાં છું આજે આપણના સ્વચ્છતા વિષય પર વાત કરવાનું છે.
ઓકે એ ખૂબ સરસ છે સ્વચ્છતા બ આજે ખૂબ સારો વિષય પસંદ કર્યો સ્વચ્છતા આપના જીવનનો મહત્વનો ભાગ છે ને
શાળા, રસ્તા, બગીચા, ઓફિસ અને આખા સમાજની રી છે
હા હા સ્વચ્છતાથી ફક્ત આપણું ઘર નથી પણ આપણું શરીર અને આસપાસનું વાતાવરણ પણ સ્વચ્છ રહે છે. જો આપને રોજ નઈ સાફ કપડા પહેનાઈ અને હાથ ધોઈએ તો ઘરના રોગ થી બચી શકાય હાથ ધોવાની આદત ખુબ સારી છે. ખાસ કરીને જમતા પહેલાં અને શૌચાલય ગયા પછી સાબુ થી હાથ ધોવા જોઈ છે.
ડૉક્ટરો પણ કહે છે કે જમતાં પહેલાં અને શૌચાલય પછી હાથ ધોવા જરૂરી છે.
હા ઘરની સ્વચ્છતા પણ એટલી જરૂરી છે. રોજ ઝાડુ, પોછા અને ધૂળ સાફ કરવી જોઈએ. રસોઈઘર સાફ રાખવું પણ જરૂરી છે ગંદકીથી જીવાનો વધે છે અને પાણી પર સ્વચ્છ હોવું જોઈએ બહાર ક ચરો ફેંકવાની આદત બિલકુલ ન હોવી જોઈએ.
હા, કોરોના પછી તો લોકોની સ્વચ્છતાનું મહત્ત્વ વધારે સમજાયું. હવે પણ ઘણાં લોકો કચરા રસ્ રાસ્તા પર ફેંકી દે છે આ આદત બદલવી જોઈશે.
હા સાર્વજનિક સ્થાનો જેમ કે બાગ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પણ સાફ રાખવા જોઈએ. બિંદ પર થૂકવું અને ગંદગી કરવી ખોટી આદત છે સ્વચ્છ શહેરમાં રહેવાથી મન પણ પ્રસન્ન રહે છે સ્વચ્છ વાતાવરણથી રોગ ઓ છો થાય છે મચ્છર અને માખ માંખી એ ગંદકીમાં વધે છે એટલે આસપાસ પાણી ભરાઈને એ રહે એ પણ ધ્યાન રાખવું.
કચરો હંમેશા ડસ્ટબિનમાં નાખવો જોઈજે અપના પ્રધાનમંત્રી માટે સ્વચ્છ ભારત અભિયાન ચાલુ કર્યું એનો મુખ્ય હેતુ દેશને સ્વચ્છતા બનવાનું હતું.
હા, સ્વચ્છ ભારત અભિયાન વિશે તું શું જાણે છે? આ અભિયાનનો હેતુ દેશને સ્વચ્છ બનાવાનો છે. અને લોકોમાં જાગૃત લાવનાની છે આપને પણ સમય સમય સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવો જ જોઈએ સમાજ માટે કામ કરવાથી આનંદ પણ મળે છે, સ્વચ્છતાથી સુંદરતા વધે છે. અને સ્વસ્થ્ય જીવન જીવવું સરળ બને છે.
અને એ અભિયાનમાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધાઓ પણ ભાગ લેવો જોઈએ છે. શાળામાં પણ સ્વચ્છતા અભિયાન થાય છે. વિદ્યાર્થીઓ વર્ગખંડ સાફ કરે બગીચાની સંભાળ રાખે અને પાણીનું બગાડ ન કરે.
હા ગંદગીના કારણે ઘણાં રોગ ફેલાય છે. મલેરિયા, ડેન્ગુ અને ટાઈફોઈડ જેવાં રોગો ગંદગીથી ફેલાઈ શકે છે એટલે ઘરની આસપાસ પાણી જમા થવા દેવું જોઈ નથી. અને કચરો સમયસર કચરાપેટી માં નાખવો જોઈએ શાળામાં પણ વિદ્યાર્થીઓને મળીને સ્વચ્છતા અભિયાન ચાલવી શકે છે. તેથી બાલકોમાં જિમ્મેદારીની ભાવના વિકસિત થાય છે સાર્વજનિક સ્થાનો પર ગંદકી કરવી સાચી વાત નથી.
પાણી બચાવો પણ સ્વચ્છતાઓનો એક ભાગ છે. સાચું ગંદી પાણી ઘણી બીમારીઓ ફેલાવે છે એટલે તઓ નાલી અને આસપાનો વિસ્તાર સાફ રાખવો જરૂરી છે.
હા જે કચરા લઈ ગયાં હોઈએ તો પાછું યોગ્ય જગહ નાખવો જોઈએ સ્વચ્છતાને પરિવાર પર્યાવરણ વચ્ચે શું સંબંધ છે?
ઘરમાં રોજ ઝાડું પોછો અને રસોઈની સફાઈ કરવી જોઈ જે. ફ્રીજ, ગેસ, વાસન અને પાણીની ટાંકી પણ સમય સમય પર સાફ કરવા જોઈ છે.
હા વધારે વૃક્ષ હોય તો હવા શુદ્ધ રહે છે પ્લાસ્ટિકનો ઉપયોગ આ ઓછો કરવો જોઈએ. અને કપડાની કે કાગળની થેલી વધારે વા ફ્રી રઈએ, ઘરમાં કચરો અલગ-અલગ કરવાનો પણ ફાયદો છે. ભીનો અને સૂકો કચરો અલગ કરવું કરશું તો રિસાય કલ કરવું સરલ બને આપના મોહલ્લામાં મહિનેમે એકવાર સ્વચ્છતા અભિયાન રાખી શકાય છે.
આમ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ જે કપડાંની થેલી વાપરવી એ સારી આદત છે. સાર્વજનિક સ્થળોએ થૂકવું, પાનની પિચકારી મારવી અને ગંદકી ફેલોવી એ ખોટી આદત છે.
હા તે બધાં લોકોની જરૂરતતા વધે છે નાનાં બાળકોને પણ સ્વચ્છતા વિશે સમજાવું જોઈએ. કારન કે આજના બાળલો જ આવતી કાલ અનુભવી છે આપનો પોતે સ્વચ્છ રહીશ તો બીજાને પણ પ્રેરણા મળે છે એકદમ સાચું બદલાવની શરૂઆત હંમેશા પોતા થી જ થાય છે આજની આ ચર્ચાથી મને ઘનું શીખવા મળ્યું
હરેક નાગરિકે આ વાત સમજવી જોઈએ છે કે શાળાના બાળકો નાના હોય પણ સ્વચ્છતાની આદત નાનપથની શીખવતી જોઈ છે શિક્ષક અને માતા પિતા બંનેની જિમ્મેદારી
હા કોરોના પછી લોકો સ્વચ્છતા પ્રતિ વધારે જાગૃત બન્યા છે હાથ વારંવાર ધોવા માસ્ક પહેનવા ને સ્વચ્છતા રાખવાની આદત આદતો વધી છે આ સારી વાત છે સ્વચ્છતાથી ફક્ત રોગથી બચી શકાતું નથી પણ આત્મવિશ્વાસ પણ પછ વધે જો સ્વચ્છ હોય તો મહેમાનો પણ બન સારો પ્રભાવ પડે છે અને ઘરમાં સભ્ય ન પણ શાંતિ અને આરામ નો અનુભવ થાય છે તારા ઘર માં ચ્છતા કેવી રીતે અ જાળવો છે
વૃક્ષારોપ રોપણ પણ સ્વચ્છ વાતાવરણ માટે જરૂરી છે ઝાડ વધારે હોય તો હવા શુદ્ધ રહે ધૂમ્રપાન અને પ્રદુષણ થી વાતાવરણ ગંદુ થાય છે વાહન ઓછા વા જેને ચાલવું અથવા સાયકલ ચાલવું પણ સારું આપણે સમાજમાં જાગૃત તા લાવવી જોઈએ
હા અમે રોજ સવારે ઝાડુ પોછા કરીએ કચરો સમયસર બહાર નીકળીએ અને રસોઈની સાફ ખુબ સારી વાત છે કે ઘરમાં આરા અમારા ઘરમાં પણ બધા સમસ્યા એને કામ કરે છે જ્યારે બધા સાથે કામ કરે તારે કોઈ એક વ્યક્ તી પર બહાર પડતો નથી સમાજ મા ઘરના લોકો હજી પણ રસ્તા પર કચરો ના ખે છે એ આ દ્વાલગર ની જરૂર છે સાર્વજનિક સ્થાન પણ આપણું જ છે
રવિવારી સોસાયટી માં સ્વચ્છતા અભિયાન રાખી શકાય બાલકોને પણ સાથ લઈને સ સફાઈ કરવાની પ્રેરણા આપી શકાય જે લોકો કચરો ફેંકે તેને પ્રેમથી સમજાવવું જોઈએ ઝઘડો કરવાની જરૂર નથી સમજાવાની પણ ફેરફાર આવે છે
આ તેથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધ્યા અને તેઓ સ્વચ્છતાનું મહત્વ સમજે સ્વચ્છતા શૌચાલય હોવુ પણ ખૂબ જરૂરી છે સ્વચ્છ શૌચાલયથી ઘન્ના સંક્રમણ રોગથી બચી શકાય છે બાજારમાં પન દુઃ દુકાનદારો ને સાફ સફાઈ રાખવી જરૂરી છે ખાસ કરીને ખાદ્ય પદાર્થ વેચતા લોકોએ સ્વચ્છતા પર ખૂબ ધ્યાન આપવું જોઈએ તેને લાગે કે સ્વચ્છતા એક આદત છે કે ફર્
સ્વચ્છતાથી આત્મવિશ્વાસ પણ વધે છે સ્વચ્છ ઘરમાં મે સારું લાગી સ્વચ્છ ગાવાની ગા ખૂબ ગમે છે ત્ચરા એ સેવા પણ છે અને સંસ્કાર પણ
તે સમજાવુ જોઈને ના ના પ્રયત્નોથી મોટી પરિવર્તન આવી શકાય છે એક વ્યક્તિ બદલાવ લાવે પછી બીજા લો કો પન પ્રેરિત થાય આજથી રાજે રો સ્વચ્છતા રાખવાનો અને બીજા ને પ્રેરણા આપવાનો સંકલ્પ કરીએ સ્વચ્છતા એ સ્વચ્છ જીવનની ચાવી છે
પર્યટકોને પણ સ્વચ્છ જગા ખૂબ ગમે છે સ્વચ્છતા એ સેવા પન છે અને સંસ્કાર પણ એક રીતિથી શરૂઆત થાય તો આખો સમાજ બદલાઈ શકે
હા સાચો વાત ચોક્કસ
હ
પૂરે સમાજની બદલાય અને સ્વચ્છતા ખૂબ જરૂરી છે.
ખૂબ જરૂરી છે. પ્રતિજ્ઞા કરીએ કે ક્યારે પણ ગંદકી નઈ ફેલાવાની. બીજાને પણ સ્વચ્છતા રાખવા માટે પ્રેરિત કરીશ.
ચાર. સ્વચ્છતા વિષય પા
મારું ઘર સ
ચલો આપને એક વચન આપીએ કાર કે સ્વચ્છતા રાસ્ તો પર નહીં નહીં નાખી પ અને બીજાને પન એવી સલાહ આપીએ જરૂર સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત એ જ આપણું લક્ષ્ય હોઈએ.
હા સાફ કપડાં, સાબન, હાથ સ્નાન સચી વાત તો એ હે કે દાંત સાફ રખીએ, જો ઘની બીમારી હોતી હો બચી શકાય.
હા સાચું વાત ખૂબ સરસ વાત છે સ્વચ્છતાને પૂરે પરિવાર કો બદલાવે છે સ્વચ્છતા ખૂબ જરૂરી છે હમારે જીવન મેં.
હા શૌચાલય પછી હાથ ધોવા જરૂરી છે નઈ તો કીટાનુ આવે છે. સ્વચ્છતા ફક્તિ ઘરની ન તી પણ શરીર માનને ભી બહુત સ્વચ્છતા રખની અચ્છી છે.
સ્વચ્છતા સે હમારે જીવન મેં ઘણા બદલ આવે છે. સ્વાસ્થ્ય ઠીક રહે છે અ રોગ હોવે નથી. સ્વચ્છતા ખૂબ ઝરૂરી છે ધન્યવાદ.
ધન્યવાદ.